શ હલો.
હ બર તમમે
કઈ નહી હું તો બેસેલી છું તમે શું કરો.
હું પણ આ એમ સુઈ રહેલી હતી કોલેજ થી આવીને.
અચ્છા સારું તો બોલો બીજું શું એમ.
હા-હા ચા નાસું થઇ ગયું કે તમારું
હા કારનું હમને હું એ પાત્ર અને ચા તમારું?
અચ્છા પાત્ર બને એ બધ મને પાત્ર બહુ ગમે
ના ઘરે થી બનાવવા ને બહાર થી લાવેલા ઘરે કા હમણાં પાત્ર નથી મળતા
એ પણ છે. હું તો હમણાં ચાણસો પછી કર્યા હમણાં મન નથી નીકળ્યા.
હમ.
હું શું ક હું શું ક તમે એમ વડ. અ મુું કેહેવાય મુંબઈ ફરીને આવડ છ કે સિદ્ધિ વિિનાયક.
હા હા હા તો. આપડે જો મુંબઈ જવાનું હોય ને. તો પેલા વલસાડ થી ટ્રેન લેવાની પછી. ાા પછી દાદર દાદર છે ને દાદર ત્યાં ઉતરવાનું. લોકલ ટ્રેન હોય ત્યાં તો વધારે પૈસા વગર પણ જઈ શકાય એવું નહી પૈસા. એમ ફ્રીમાં પણ જઈ શકેાય લોકલમાં તો પણ ટિકિટ લઈ લેવાની આપણેે એમ. રૂલ્સ તો રોૂલ્સ હોય.
પાંચ દસ રૂપિયા માટે કેમ રોલ્ સ્પ્રે.
હા એજ તો દાદર થી પછી. સિદ્ધિ વિનાયક તો દાદર માં જ આવેલું છે ને તો. ત્યાંથી ટેક્સી એમ સ્ટેશન પરથી ટેક્સી વેક્સી કઈ લઈનેેવાની રિક્ષા ટેક્સી જે પણ મળતી હો. ય ત્યાં. પછી સિદ્ધિ વિિનાયક જતું રહેવાનું અને ત્યાંથી પ્રસાદી વસાદી મળત. હોય તો લઈ લેવાની અને જો ના લે હોય તો પણ કઈ નઈ. પછી મંદિર માં જતું રહેવાનું દર્શન કરવાનું પછી બાપાને જોવાનું શાંતિ થી, શાંતિ થી આખું દર્શન કરીને પછી તમે છે ને, તે સાઈટ થી અશોક વડા પાંઉ છે.
અચ્છા! વેસ્ટર્ન ક્યો, અ હું કે સ્ટેશન અન થી મંદિર વધારે દૂર છે કે નજીક છે એમ ચાલતા નઈ જઈ શકીએ આપણે?
ઉં હમમમ જવાય પણ દૂર, જરાક એમ પગમાં દુખવા લાગશે, બીજું કંઈ ની
અચ્છા, હાં અને ત્યાં કોઈ આસપાસ કે ફેમસ ચાઇનીઝ વાળું કંઈ છે કે? મેં બો રીલ માં જોયું છે મુંબઈ, પેલું સ્ટેશન સાઈડે જ કસે બના આવે
હા, સ્ટેશન સાઈડે જ હશે દાદર ના
અચ્છા, હા અને બધા કેયને સિદ્ધિ વિનાયક મંદિરમાં એમ બધ્ધાની માનતા ઓય એવુંબ્ધી બી પુરી થાયને બો જૂનું મંદિર છે
હાં, બહુ જૂનું મંદિર છે, પછી છે ને તમે ત્યાં જાઓને તો, તેનાથી આગળ કોલેજ છે કોઈ તેના સાઈટ ને પહેલા તો વડાપાંવ વાળું છે, અશોક વડાપાંવ કરીને છેશ ત્યાંથી વડાપાવ લઈ લેઆના, ત્યાંના વડાપાવ માટે એટલી લાઈનો હોય, એટલી લાઈ આઈનો હોય ને તમે લાઈનો જોઈને જ કંટાળી જશો, પણ ત્યાંના બધા લાઈન માં ઉભા રહીને, એટલા તા વડાપઉ એટલે બે બે વડાપાવ તો દઈ જ છે. એક તો કોઈ ના લઈ ત્યાં, બે વડાપાાવ, ને વડાપાવ બઉ મસ્ત તો એમ, તીખા હોય અને પછી ત્યાંથી જરાક આગળ ચાલી તને છે ને કોઈ કોલેજ આવશે, કીર્તિ કોલેજ કરીને છે કઈ. તેનાથી આગળ એમ જરાક તિથલ એટલે બેસવા જેવું જ છે કઈ પાણી પાણી વાળું, તો બધા ત્યાં જઈને વડા પાવ ખાય છે ને ઇન્જોય કરે છે.
ઓ અચ્છા એવું છે. હું શું કેઉ, એટલે કે આપડે તા જે અશોક વડાપાવ છે ફેમસ વાળું તો તા વડાપાઉ કેરીતે ટોકન થી લેવાનું હોય કે ડાયરેક્ટ કેમ?
હમ્મ હમ્મ એ, ડાયરેક જ લેવાનું.
અચ્છા મને લાઇગુ તા ટોકન લેવું પડે પેહલા પછી એ ટોકન આપીને વડાપાઉ આપ
ના એ તો હે ને સી એમ એસ કે એટલે છત્રીશ મિસમાં આરામ વડાપાઉ છે ને આરામ વડાપાઉ, ત્યાં ટોકન આપુ પડતુ હસે.
અચ્છા હા, અને ત્યાં તો પેલું ચોરા આપે ને વડાપાવ માં વડા
હા અશોક વડપાઉમાં ને, ચૂરા આપે છે.
હમ્મ. બધા કે તાની ચટની બો ફેમસ આની પણ એટલી ચટણી પણ એ લોકો બહુ તીખી બનાવે.
હા લસણ ની ચટણી માં એમ કોઈ કોઈ વાર મીઠું વધારે પડી જાય એ લોકોમાં.
હા હ, તમે ખાધો તો તમને કેવું લાઇગુ તું, તીખું લાઇગુ હતું કે પછી નોર્મલ હતું?
હા એમ તો મને સારું જ લાઇગુ, પણ બધા જેટલું કેતા તા ને એટલું મને ના લાઇગુ કે એટલું પણ હશે કઈ.
અચ્છા તો તમે કેટલા વડાપાવ લીધા તા, બે લીધા હતા કે પછી એક જ?
મેં તો પાંચ વડાપાઉ લીધા હતા પણ એને મારથી ખવાયું જ ની.
હા હા પ્રાઇસ કેટલી છે ત્યાં ના વડાપાઉ ની?
એ તો મને ના ખબર, કદાચ તો વીસ પચીસ તો હશે જ. નહી તો તીસ હશે. તીસ હશે, પાંત્રીસ હશે.
હા હા અચ્છા અને પછી પેલો સી એમ વડાપાઉ કેવું અ પેલુ હું અ સોરી આરામ વડાપાઉ આ
અચ્છા સી એમ એસથી છત્રપતિ શિવાજી ટર્મિનલસ.
હા હા હા.
સીએસટીએમ હા તો ત્યાં નો વડાપાઉ મસ્ત છે હા ત્યાંનું એમ પચીસ કેટલાનું હોય છે પછી આમ બધા લોકો ભાજીપાઉ પણ ખાય છે કટલેસ પણ ખાય છે. આરામ વ આપવામાં પણ બહ જ લાઈનો હોય એ પણ બહુ જ જૂનું છે બહુ જ જૂનું ઓગણીસો કે. અઢારસો નું છે.
અચ્છા ત્યાં નામ કેટલું યુનિક છે ને આરામ વડાપાઉ એટલે આરામ થી ખાવ.
હા એજ ત્યાંનું શું કે વાળ એકદમને સિમ્પલ વાળું હોય.
સિમ્પલ એટલે કેટલુ સિમ્પલ.
એમાં વ્હાઈટ બટાકા ટાઈપ હોય.
એટલે બસ હળદર અને નમક જ.
મીઠું અને મરચું બસ.
હ્જીએટલે મરચા ના ભુકા પેલો હું એ લોકો કહૅ વાય. લોકો હો કે લોકોની ભાષા
ના એ વાળું બી મરચું કદાચ ના રેડ વાળું હોય અને મીઠું હોય.
અચ્છા બહુ મસ્ત લાગતુ હશે ને.
હા મસ્ત તો તો ગરમ ગરમ ખાવાના વડા પણ મોટા હોય બહાર નીકળી આવે એમ તો. જેમ દબાવીએ તો વડા એમ હાય કરે બહાર આવીને.
અચ્છા હા હ શું થયું તેમ અગર આપણને જવાનું હોય ને વડાપાવ બી ખાવાનું. હોય અને મુંબઈ ફરવાનું તો કયા મહિનામાં જોવા જઈએ એટલે ચોમાસામાં જોવાય.
જુલાઈ માં મજા આવે જો વરસાદ હોય ને ત્યારે. પણ મજા આવે પણ ત્યાં શું વરસે વધારે વરસાદ હોય ને તો આપડે એ બધું બંધ થઈ જાય છે તમે ના જોયુ. ય વરસાદમાં બધું પાણી આવી જાય છે મરીનડ્રાઇવ પર.
હા હા ને એ પણ છે અને બીજું શુ શું છે તે સ્ટેશન કેવું છે.
સીએમએસ તો બહુ જ મસ્ત સ્ટેશન છે ત્યાં કલરીંગ લાાઈટો હોય છે સ્ટેશનમાં. ના. પછી તમે છે ને મરીન કરીને કોઈ છે ટ્રેનમાં બેસે જ મરીન લાઈન આવશે ત્યાં. ત્યાં જશો ત્યાં જરા કાગળ જતા મરીન જાય આવી જશે ત્યાં. એટલે એમ બધા બહુ બધી ભીડ હોય છે. ત્યાં મજા આવે છે બેસવાની રાત્રે ખાસ કરીને મજા આવે છે ત્યાંની છોકરીઓ એટલી મસ્ત મસ્ત. આવે ને કે આપડે પોતે ઇન્સિક્યોર થઈ જશું એટલે આપણેે એમ સ્ટાઇલિશ ના હોય એને તો થઈ જશું.
અચ્છા હા અને એુંશે કે ત્યાં તો બહ મોટી મોટી બિલ્ડિંગસો હશે ને.
હા ત્યાં બિલ્ડિંગ તો બહુ મોટી હોય એટલી મોટી ને કે આપડેમ જોઈ જોઈને જ એવું લાગે. બહુ જ મોટી એટલે બહુ જ મોટી બિલ્ડિંગ છે ત્યાં.
અચ્છા હા હા તો તમે કેટલા દિવસ માટે ગયા હતા ફરવા માટે. .
હું તો અઠવાડિયયો જેવું ગઈ હતી.
તો તો અઠવાડિયામાં તમે બહુ જ બહુ જ જગ્યા ફરી.
ના હું મારી મોટી મમ્મી ને ત્યાં રોકાઈ ગ. હતી પછી જયારે એમ જવાનું હોય ત્યારે જતી રતી પછી શું ત્યાં છે ને. કપડાં પણ બહુ સસ્તા સસ્તા મળશે જેમ કે બાંદ્રા એ બધું થઈ ગયું ને ત્યાં. અને વડાપં તો પેલું ભાવ વડાપાવ ગણેશ. વડાપઉ પછી ગજાનન વડાપઉ જેમાં બેસણ ચટણી આપે છે. એ બધા વડાપ આપડ બહુ જ એટલે બહુ જ મસ્ત એ બધા તો પંદર વીસ રૂપિયાના મળે છે.
અચ્છા મને તો વડાપઉ ખાવા જવું જ છે. કોઈ તો ચાલો ને મારી સાથે.
સારું અને ત્યાંના તો લોકલ વાડાપાવ પણ બહુ મસ્ત હોય છે અને એક વાડાપાવ છે ને ત્યાં. પાસે જય ક તો તે લોકો છે ને વડાપાવ આપે છે મસાલા વડાપાાવ પણ આપે એના છે નારિે ની ચટણી આપે ઢોસા જેવી એવી રીતે બનાવીને આપે છે ને ચટણી જેટલી કેટલી જોઈ તેટલી આપે છે અન્નાની
અચ્છા એવું છે અને ત્યાં તો મોલલી બધા ભી બહુ મસ મસ હશે ને
અરે બહુ મસ્ત છે પેરાડોક્સ મોલ કરીને છે ત્યાં છે ને અંદર બધી બધી ગે એ બધું બ બધું થાય છે અને બીજું પંચમ રસ પુરી વાળું એવું ક ત્યાંની છે ને રસ ત્યાં બારે માસ તમને આમ રસ મળશે
ઓ હછો બારે માસ
હા બારે માસ તમને આમરસ મળશે જો શું મળશે તમને પુરી મળશે બે શાક મળશે અને રસ અ સો રૂપિયા કે સાઠ રૂપિયાનું હોય છે
અચ્છા હા આપણેે મુંબઈ ગયા તમે મિસલપામ ખાધો કે નહી ખાધો
જો મિસલ પર ખાવું હોય ને તો ઝનઝણી જ તો પછી કોલ્હાપુર ની જ ખાવાની તો મુંબઈમાં હમ એટલું કઈ ખાસ ના પડે હા પુણે માં મળશે પણ કોલ્હાપુરી ની મસાાલ એટલે હ વધારે જ મસ્ત થ પુણેમાં તમે જાાવ ને તો દગડું સાઠ મંદિર તો જરૂર જશો
હા હા ચોક્કસ તમે ઘરા છો
હા પછી ત્યાં પેલું પણ છે જ્યાં ચાર શિવલિંગ જ્યાં ચાર થાંભલો તૂટી ગયું છે એક જ છે તે સાઈડે જ પોુણે સાઈડ જ આવેલું છે
અચ્છા મેમે ત્યાં પણ જ તમે ત્યાં ગેલા છો
ના હું ત્યાં નથી ગેલી પણ ત્યાં કહેવત છે કે જ્યાં ચોથો થાંભલો પણ પડી જશે ને તો ધરતીનો વિનાશ થઈ જશે એવું કઈ છે અને એમ તે થંભળ્યું છે તો અર્ધ તૂટેલો જમણાં અને અર્ધ આપડે એ બધું બધી તે ઈમારત છે તો ટકી રહેયલી છે એમ કહેવાય છે
અચ્ હ એ તું એવ ને કલ કલયુ ન વિનાશ થઈ એક થંભડો કલયુગ્ ન છે
હા હા! એવી રીતે જ છે કઈ
હા સતયુગ દ્વાપર યુગ ને ત્રેતા યુગ ત્રણ સાંભળા હતા એ ત્રણે ત્રણ તૂટી ગયા ન અવે એક એક જ બાકી છે કલિયુગ વાળું.
હા! એ જ અવે એ તૂટી જશે તો બધા મરી જશે.
હમ એજ અને તમે બીજો શું શું એમ અ તા જઈને એમ કોઈના ઘર જવાનું હોય અને તમે એક વર્ડમાં મુંબઈને એ પેલું કરો અ ઉલ્લેખિત તો અરે તો પણ એમ સુંદર અદભુત એ વાળા વર્ડમાં તમે હું કઈ શકો?
મરીન લાઈન એજ ત્યાં સૌથી બેસ્ટ મરીન લાઈવ મરીન ડ્રાઈવ છે, ત્યાંના રસ્તા છે, પછી તો વડા પાઉ છે ત્યાં ના. બાકી તો સ્ટ્રીટ ફૂડ જ ત્યા સસ્તા છે. મોંઘા મોંઘા રોસ્ટોરન્ટમાં તો પંદરસો ને એટલા ની તો શાકભ શાક સ્ટાર્ટ થાય છે પનીર બધાનું તો.
અચ્છા! ત્યાં તો રાત્રે બી બધા બો ફરતા હશે ને રસ્તા ઉપર?
હા ત્યાં તો એકદમ જ રાત્રે ફરતા જ હોય બધા.
અચ્છા હા ચાલો તો હું તમે મને બીજી બધી વાતો પણ કેજો અવે હું ફોન મુક
હા સરસ, ચોક્કસ, હા પાકું, આભાર.